હલ્લો.
હા શું કરો હો.
હા રામાધામ રડી.
એમ કેમ બધા મજામાં સી.
વિશ્વ વિજ્ઞાન
બધાય મજા તમારે બધા રેડી.
હઓ અમારે બધા રેડી એવી ત્યાં ચા પીવા બેઠા હિ.
એ અમારે તાણ હવે બહાર જવાનો પ્લાન હતો.
ચો જવાનું.
અમારે જવું છે વસરાજ દાદા રણમાં.
રણમાં જવાનું છે એમ.
વસરત દાદા નુ બહુ હાથ છે જોરદાર. રણમાં રણમાં છે આવ્યું ઝીંઝુ વાળા હોમુ સમ સમી સમી હારીજ થઈને જવાનું આવે હે.
પેલા સમી જવાનું પછી.
મી હારીજને હારીજ થી શમી. સમીથી પાછા બસમાં શંખેશ્વર ને પછી પેલી બાજુ જુવાળા આવે છે. ચિંચુવાડા ચિંચું હ ચિંચુ વાડા થઈને પસે રણમાં ખૂબ લોબો રણ છે. જો રણમાં તો મેઠું પાક કે અને તો આગળ એકલું રણ પડ્યું છે ને એ તો વાટ્યો એમ કે રસ તો બઉ હોય જો રસ્તો તમે ભૂલી જો ને તો આ આખો દાડો અંદર ફર-ફર-ફર-ફર કરો તો રસ તો જડે નહી હા. પણ મારો ભગવાન એટલી લાજ રાખે જો તમે રસ્તો ભૂલી ગયા હોય તો કદાચ વસરાજ દાદા કોઈ બી પ્રકારે કો તો કૂતરાનો વેર લઈને આવે કો તો ગમે તે માણસ કોઈ સ્કૂટર લઈને આવે કોઈ ગાડી લઈને આવે હા તમને ગમે ત્યાં ગમે ત્યાંને ગમે ત્યાં મળી જ જાય.
બરાબર.
પૂછપરછ થઈ જાય કૂતરો આવે તો તમારે મોડ મોડ હેડવામાં નહી.
બરાબર તો સારું કે
તમારે તમારે ભૂલવું ના જોવે એ કૂતરો આવે ને એ હેડ પ્રમાણે તમે હેડ્યા જતા તમને રસ્તો મળી જાય પછી ત્યો ગાયો બઉ છે.
એમ કેટલી હશે દસ હજાર વીસ હજાર.
ના ના એટલી તો નહી હોય ઓછી હશે મુલા જારે પંદરસો જેવી હશે. હમ્મ વધાર પાસ વધ ઘટ વધ ખબર નથી પણ મારો અંદાજ એટલો છે. અમે એક બે વખત ચાર નોખવા જેલા છ
બરાબર.
સારો ગાય માટે. એટલે જોયેલી છે. બઉ ક સારો આવે છે. મફત વસ્તી આવી.
બરાબર બરાબર!
મજા આઈ જાય એવશે, જ તે વિચારશે દાવાનો.
બરાબર. જઈએ તો.
પછી જમણ વાળું હોય, ત્યાં ચાલુ જ હોય છે. કોણ જો એટલે હોબર આવ. મફત પણ આપડે કોઈક મૂલ્ય હલવું તો પડે. હા દ હા દેવસ્થાન તો હા! દેવસ્થાનનું મ પછી ત્યોથી પાછા ખરી એ રાત બીજી રહી.
હા હા!
અને પછી નળાબેટ જવાનું પ્લાન છે. હમ! એ નડા એમાં નડેશ્વરી માંનું મંદિર છે. અહં પણ રાત્રે એવું છે. મજા આવે એવું છે. પછી યાથી આગળ, હેડી એટલે. બોર્ડર આવે છે.
હા! સેની બોર્ડર?
હા! ભારત પાકિસ્તાનની.
અચ્છા પાકિસ્તાની બોર્ડર. તો તો જાવું જ છે જોવા. કોણ?
હા! એટલે એ તો આગળ આપણે પોલીસ ઊભી હોય. પેલી બાજુ ત્યાં. પાકિસ્તાનની પોલીસ હોય આર્મી. યાર ન કે જે યાને જે ક્યા ત એ. માણસો ઉભા હોય છે. હ આપડે જે આપડો. અદમાં જઈએ નડેશ્વરી માં એટલે તરત જ. એ પોલીસ વાળા આપડને ઉભા રાખે. પૂછપરછ કરી લે, કેટલા માણસ છો? નાના મોટા કેટલા છો? બધું લખી લે.
બરાબર.
જવા દે. પછી પેલી બાજુ. બોર્ડર જોવા જાવ, લગભગ પચીસ ત્રીસ કિલોમીટર જેટલી સીટી છે.
અચ્છા! પંચસ ત્રીસ કિલોમીટર સિવધ.
પછી, અહીયા આપડે જોઈ ને વળદા આઈએા. નળેશ્વરીમાં ખાવું. પી ખાઈ પી ને પછી, નીકળી જવા.
અયા હોટેલમાં ખાવાનું કે?
એ હોટલમાં. અહિયાં ના હોટલમાં જ છે.
બરાબર ંવે કોઈક સુધારો થઈ ગયો બધો.
હા! હવે તો સુધારો થાય ને એમ કે કઈ ન બધું પડ્યું હતું. અત્યારે તો વથી પૈસા બીજા બહુ આવે છે. વ્યવસ્થાનામાં એટલે સુધારો વધધારો. થાય જ ન કે આં તો કશ નતુંહીં.
બરાબર. હું એક વખત જી્યો પણ માફી માપી હતું એમ.
હમ હ! હા તો બધું જોવાલાયક સ્થળો છે. હમ પછી ત્યાંથી આઈે ધરણેધર.
ધણેય ધર્મ, શું જોવાલાય ખરું એયા?
તરની તાર ભગવાન નું મંદિર. એ સારું છે, ત હા સારું જ છે, ધરણેધર ન
અ કઈ ગણ
ધીમા કેવાય ધીમા
ધીમા
તે એ ત્યા આગળ રહી ને પાછી ત્યાંથી નીકળીએ તે થરાદ જેટલા આય તે આગળ હોટલોમાં ખાઈ
હમ, બરાબર.
થી જવાનું પ્લાન છે ચુંદા માતા
ચુંદડા માથા તો વચ્ચે પછી પેલું લઈ લેવા ને ગીળ
ગેળા હ ગેળા આવતું તો વચમાં ગેળા જઈને પછી
છરા થી અને લાખણી નજીક થઈને
હમ, હમ ખરાબથી લખણી નજીએ આ તો ગેળા તો ચાલ યા હનુમાનજીનું મંદિર છે. ગેળા તે આગળ સુટ્ટા નાળિયેર મુકવામાં આવે છે. એ મોટો ઢગો છે. સોહાથ ખટારા ભરાયવ હ પર્વત હ પર્વત આપની જેમ થઈ જયોશે નાળિયેર સુટા નાોખવામાં તમે ગમે એટલું દૂર નખો તો ઉપર જઈને.
હમ પાછું નહી આવતું હોય એવું આમ આપે એલું જેલો નહી પણ એક વખત જવું.
વસી તે આગળ ગમે એટલો વરસાદ પડે ગમે એટલો નારિયેર પલળે પણ કોઈ દુર્ગંધ નથી આવતી આ કમ્પ્લીટ કમ્પ્લીટ એવાની એવા રશે કોણ હ, પછીથી નીકળીએ જી છઝંડા માતા. સુંડા માતા સુંંધા માતા નું નામ જ સુંંધા માતા જ છે તે
બરાા ના ગામ કઈ
એ સુંંધાજ કેવા છે સુંંધાજી.
સુંંધાજી એ તો ગુજરાત બાર આવીયને પણ
એ રાજસ્થાન હ હ રાજસ્થાન
હા રાજસ્થાનમાં આવ્યો બરાબર.
અહિયાં પણ રાત રવો રેવા એવું છે. તો આગળને ખા એક વાખ ખાતરો કાયેલા છી. હમ હમ ચૂંડ માતા
કોણ કોણ ગયા હતા.
અમે ખાસા જણ ગયા હતાા એ અમે ગાડીઓ બે લઈને ગયા ત
હમ. હમ.
ખાસો વર થઈ ગયા છે. લગભગ દસેક વરષ થઇ ગયા છેવે ફેર પ્લાન છેવાનું અત્યારે તો સુધારો ઉધારો ઘણો થઇ. હોટલો ન પેલે હોટલમ રવાનું સગવવાડ ને એવું બધું એમ
બરાબર.
જમવું હોય જમવાનું મળી જાય
હમ. હમ.
ગમે જઈ, થઈ જાય. અહીંયાથી
હ તો ઠક છે.
પછી ગમે તે બળી આમડે થી કોઈ આડા વાળું નહ પકળાય તો બીજું બધ શેટપ પડ જવાનું પ્લાન અ અંબાજી પાસું હો પા અમબાજી આઈ ગએ તો ચલેે
અંબાજીનો પર્વત જુવા લયક સ્થળે
નો ગબ્બર જોવા જેવો કુંભારી અ ડેરા જોવા જેવો. ક ડેરેને આ બાજુમાં બે ત્રણ કિલોમીટર દૂર છે મંદિર ત. આ બાજુ બે ત્રણ કિલોમીટર. ગબ્બર છે ને આમણી બાજુ બે ત્રણ કિલોમીટર ગુંભારી ડેરાથી. તો આગળ બધી વસ્તુઓ સારી સારી મળેશે.
બરાબર
પથ્થર ની કોઈ મૂર્તિઓ ગણપતિની અંબાજીની. ઘંટીઓ લેવી નાની મોટી હ પથ્થર નો વિસ્તાર છે એટલે
પર્વત છે એટલે પથ્થર ઘણોય એટલે પથ્થર બધું મળી જાય એમને સસ્તું પડે આપડને સસ્તું
આપડને સસ્તું પડે રી બાજુ જીએ તો સલેે અં બાજી અંબાજી થી પા વળ અમને રિટર્ન આવી જવાનું પાટણ હોમાં
ના ના બરાબર છે રટનમાં રાણકીવામાં જવરાય
હ પછી રોણકી વાય જોઈએ રોણકી વાય જોઈને પાછા જો બહુચરાજી જું હોય તોધું બહુચરાજી જવરાય બલચરાજી હા પાટણ થી પચાસ એક કિલોમીટર છે
બહુચરાજીની વચ્ચે પેલું લેવા ને મોઢેરા આવે ને
હ મોટે રાય તા સૂર્યમંદિર જોગ તો જોગરા એ ઓવે હ બે વારજલો.
બે વારજી લાઈન.
મોટા રજ. મ જોવાનું સૂર્ય મંદિર છે, એક કુંડ છે, એ કુંડ જોવાનો છે.
હ ના પણ સર.
હમ કૂતરાણી સારી છે. છી ત ના જાઉું તશે. આપડે ગાડી રાખ બાર મોટી કરી દઈએને આઠ દસ જણા થઈએ એટલે.
હ બધ ભેગા કરો દસ જણા થઇ એટલે ક જા.
શાંતિસર બેસીને પાસે જઈએ.
હ હવ.
હ થોડો ઘણો એ આ બધા તૈયાર થ પ્લાન ગોઠવી નાખ વરસાદ આવે. આવ પહોચી જવાય બહુચરાજી દર. પઈસેન વિધ કરીએ.
હ.
બહુચરા્યમાં એ મજા આવે છે તોય. રાત્રે આવું તો ઘરે વ હા. હમ ગંદી નવીું બને છે.
તો એક ખાસ ફરથી સુધારો થાય.
હા તો તારે ટ્રસ્ટ માંથી પૈસા આ હતા એટલે સેટિંગ થાય નવા નવા સુધારા. કરે છે હ બહુચરાજીમાં પાછા પેલા માતાજી હોય છે ને. હા શું કેવા કિનનાર.
હ.
હ માસી હો હ માસી હોય માસી. ની ઓર રાખવી પડે પાછા તને તાળ કા પાડીને ખંભા લ મારા. બેટા પૈસા લાય.
બાચી હ.
હા. બાપુ મારો એમ કરીને ના લો દસ વીસ રૂપિયા તો તો પછ તમારે પાસે મોબાઈલ હોય. પાકે ગમે તો પડાય જ લે પાછ હા.
એટલેમ ખાચા હોય નઈૂટ
હા એટલે ખોટા હોય જ લે ને ખાસ એ તો સમજણ પડી જાય એ તો ઘણા ના હો આખડે.
તો આપડા જોડેને આવે ને પ્રજાપતિ પણ.
એ તો પ્રજાપતિ એને હવે સોડતા ને ના તેલા પ્રજાપતિ નોમલેને કે પ્રજાપતિ સ તો ના લેતા.
હમ
અને હવે તો પ્રજાપતિ બધા કે પા થ જશે આપે પ્રજાપતિને ઘેતા લોકોને ખાલી રોડ. ટલો જ ખાવાનો આવે.
બરાબર.
આપણા ઘેર રોટલાનો અહીયાનો હક છે.
હમ હમ.
અને અને ખાલી પથારી.
બરાબર.
એ આપડા પ્રજાપતિ એમ જેટલા ઘરો હોય એટલા એને કહી દે કે ભાઈ રોટલો પકડાવ. અ જેના ઘેર જેના ઘેર ઉતારો કર્યો હો. ઘ બેઠો હોય બસ કઈ તી કે હું અમુક માણસ ના ઘેર શું મારો ઉતારો. તે આ આલી જાદુ.
બરાબર સમ
હારું બનાવીને જોત બરોબર નકી કઢી રોટ રોટલો કે સાસો ગારીને રોટલો ને જો એવું લઈને જાય ને તો કે બેસ બેસ બટા બેસ એમ કરી ને કઢી. ઉપેર રેડે આપડા માથે ઉપેર ઢોળી જ દેવાયની. હા. અરે અસલ સારું શાક ને સારો રોટલો લઈ જાઓ પડે જીભી નઈ લઈધા હો જીભ. પાછા આવે એમા બેસય એમ તો પ્રબારી એમ તો હા અહયાને કેવું ગ્રણો કરવાનું રબાઈ એમ
બરાબર.
એ ગોળ ની પાછા જેમ ખાવું હોય એમ ખાય અને બીજા જે રોટ રોટલા દસ કરના દહે દહ ના થોડા ખાઈ દો બે ચાર જણા હોય તો. હ કોઈ કુતરાણ નાખીને બસ કોઈ ઘર ધણી જેન ઘેર રહેતા હોય એને કઈ દીક લ આખા થઈ. જ તો એ લોકો ને ખાવું હોય ખાયને ના ખાવું હોય તો રેવા દે.
બરાબર.
ના કિનારા ને મજા ઈધા એવું છે પણ તમારે. ધ્યાન રાખવું પડે બહુચરાજીમાં તો કુકડા બહુ કુકડા ની માનતા હ તો કોઈને બાળક ના હોય માતાજી ને અરજી કરી કે મારી મારે કો બાળક.